હલો હલો નમસ્કાર હા આવે છે કેમ મજામાં છો
બસ મજા માં
આજે આપણે ખોરાક પોષણ અને કસરત કરનાર વ્યક્તિના માટેના યોગ્ય આહાર વિષય પર વાત કરીશું
ઓ ચોક્કસ આ વિષય દરેક દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી જ છે
માનવ શરીરને રોજ ઊર્જાની જરૂર પડે છે
સાચી વાત જી આ ઉર્જા મુખ્યત્વે ખોરાક માંથી જ મળે છે
જો યોગ્ય ખોરાક મળે તો ખોરાક સારી રીતે કાર્ય કરે છે
અને જો ખોરાક યોગ્ય ના હોય તો શરીર નબળું બની જાય છે
તેથી રોજ સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે
હા તમે ખુબ સરસ કહ્યું સંતુલિત આહાર એટલે વિવિધ પ્રકારના પોષક તત્વો ધરાવતો ખોરા
શરીરને કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે
હા અને જો કાર્બોહાઈડ્રેટ શરીરને પણ ઉર્જા આપે છે
રોટલી ભાત બટાકા અને અનાજમાં કાર્બોહાઈડ્રેટ હોય છે
હા અને જો પરંતુ તેની માત્રાનું ધ્યાન પણ આપણે રાખવું ખુબ જ જરૂરી જરૂરી છે
હવે પ્રોટીન વિશે વાત કરીશું
ચોક્કસ પ્રોટીન શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવામાં ખુબ જ મદદ કરી છે
દૂધ દહીં પનીર અને કઠોળ પ્રોટીનના સારા સ્ત્રોત છે
હા અને તમે જોયું હશે મગ ચણા રાજમા અને સોયાબીન માંથી પણ પ્રોટીન મળી
હવે ચરબી વિશે વાત કરીશું
જરૂર ચરબી પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે
પરંતું વધારે તેલ અને વધારે ઘી લેવું યોગ્ય નથી
હા મર્યાદિત પ્રમાણમાં ચરબી લેવાથી શરીરને ફાયદો થાય છે
વિટામિન પણ ખૂબ જરૂરી છે
અને વિવિધ ફળો અને શાકભાજી માંથી વિટામિન મળે છે
સંતરા લીંબુ અને આમળામાં વિટામિન સી હોય છે
ગાજરમાં અને પપૈયામાં વિટામિન એ મળે છે
લીલા શાકભાજી પણ રોજ લેવા જોઈએ
હા એ તો મને ખ્યાલ છે તેમાં ઘણા પોષક તત્વો હોય છે
ઘનિજ તત્વો પણ શરીર માટે જરૂરી છે
જેમ કે કેલ્શિયમ અને આયન
કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે
અને દૂધ અને દહી કેલ્શિયમ ના સારા સ્ત્રોત છે
આર્યન શરીરમાં લોહી બનાવવામાં મદદ કરે છે
અને લીલા શાકભાજી અને કઠોળમાંથી આયન મળે છે
પાણી પણ ખોરાક જેટલું જ મહત્ત્વનું છે
હા તમને તમે સાંભળ્યું હશે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂર પીજીી
પાણી શરીરનું તાપમાન સંતુલિત રાખે છે
હા અને પાચન ક્રિયામાં પણ ખૂબ જ મદદ કરી છે
હવે કસરત વિશે વાત કરીશું
જરૂર કસરતથી શરીર તંદુરસ્ત રહે છે
કસરત કરતા લોકોને વધારે ઉર્જાની જરૂર પડે છે
હા તેથી તો યોગ્ય ખોરાક લેવો જરૂરી બને છે
કસરત પહેલા હળવો ખોરાક લઈ શકાય
હા જેમ કે તમે કેળું ફળ અથવા થોડું દૂધ ઉપયોગી બની શકે છે.
કસરત પછી પ્રોટીન વાળો ખોરાક લેવો સારું પરિણામ આપે છે.
દૂધ દહી અથવા પનીર સારા વ વિકલ્પ છે.
કઠોળ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે
હા તેમાં ઘણા લોકો સોયાબીન પણ ખોરાક માટે સામેલ કરે છે
કસરત કરતી વખતે પાણી પીવું પણ જરૂરી છે
અને શરીરમાં પાણીની ઓણપ ન થવી જોઈએ
ઘણા લોકો બહારનું ખાવાનું વધારે ખાય છે
સાચી વાતચી આવા ખોરાકમાં તેલ અને મીઠું વધારે હોઈ શકે છે
રોજ આવા ખોરાક લેવાથી નુકસાન થઈ શકે છે
હા જો ઘરમાં બનાવેલું તાજું ભોજન વધારે સારું માનવામાં આવી છે જી
સમયસર જમવુ પણ સારી આદત છે
સાચી વાત છે ભોજન છોડી દેવું યોગ્ય નથી
સવારનોો નાસ્તો ખાસ મહત્વનો છે
હા. અને જો સારો નાસ્તો દિવસની શરૂઆત સારી બનાવી છે.
વળો રોજ ખાવા જોઈએ.
હા અને એમાં વિવિધ રંગના ફળોમાં અલગ અલગ પોષક ના ટોપ પણ હોય છે.
શાકભાજી પણ રોજના ભોજનમાં હોવી જોઈએ
સાચી વાત જી. રંગબેરંગી શાકભાજી શરીરને ખુબ જ ફાયદો આપે છે.
સંતુલિત આહાર અને નિયમિત કસરત બંને જરૂરી છે.
હા હ બંને જો સાથે હોય તો શરીર તો ખૂબ જ તંદુરસ્ત રહે છે.
સાચી વસ્તુ હમ.
હ.
હ
સારી સ સંતરા લીંબુ અને આબળામાં વિટામિન સી હોય છે.
હમ ગાજર અને પપૈયામાં વિટામિન એ પણ છે. લીલા શાકભાજી પણ રોજ લેવા જોઈએ
તમે કસરત કરો છો.
હા.
હા હા અમી કસરતમાં રોજ સૂર્ય નમસ્કાર કરો અલગ અલગ યોગ કરો કપાલભાતી કરો એ ખુબ આપણા શરીરમાં. તે ઉપયોગી છે.
સાચી વાત.
અને સવારે વહેલા ઉ ઉઠીને તમે આ યોગ કરો છો? તો તમાર શરીર એકદમ આખો દિવસ તંદુરસ્ત અને તાજગી ભર્યું. રહેહી છે
સાચી વાત શરીરમાં પાણીની ઉનાવ પણ ન થવી જોઈએ
સાચી વાત છે પાણી તો આપડે પાંચ થી સાત લીટર પીવું જ જોઈએ
હા પાણી પીવાથી શરીરમાં હ કમી જણાતી નથી.
હા જેથી પાણી આપડે પીવી તો એ મુખ્ય આપડે પાચન કર કરવા પણ મદદ કરે છે.
સાચી બસ.
તમે ક કસરત પેલા શું શું કરો છો.
અફસરત પહેલાને હ. થોડું હળવું ચાલવાનું પસંદ કરીએ છીએ.
સરસ અને તમારે થોડો ખોરાક પણ લેવો જોઈએ જેમ કે કીડ ઉખાવ ફળ અથવા દૂધ થોડું થોડું ખવું જોઈએ.
હમ. સાચીવશે
અને તમે જો રોજ કસરત કરતા હોય. તો પ્રોટીન વાળો ખોરાક લેવો તો તમને સરસ પરિણામ આપ પછ
હા શરીરને રોજ અલગ અલગ પોષક તત્ત્વોની જરૂર પડે છે
સાચી વાત છે ને
એક એક જ પ્રકારનું ભોજન પૂરતું નથી હોતું હા આનાજ રોજ ના ભોજનમાં મહત્ત્વનો ભાગ છે તો આજરી જુવાર અને ચોખા ઉપયોગી છે પછોલ પણ રોજ જના આહારમાં સામેલ કરી શકાય છે
સરસ
મગ મઠ ચના અને તુવેર સારા વિકલ્પ છે દુગધમાંથી ઘણા પોષક તત્વો મળે છે દહીં અને છાસ પણ ઉપયોગી છે ઓલ જેવાથી રોજ ફ રોજ લેવાથી શરીરને વિટામિન મળે છે ઋતુ પ્રમાણે ના ફલ ખાવા વધુ સારા ગણાય છે તમે તમે રસા અને બીજા ઘના પુસ્તક તત્વો હોય છે તે રસા પાચન ક્રિયા માટે ઉપયોગી છે એટલે જ પણ એટલે પેટ પણ સારી રીતે કામ કરે છે કસરત કરતા લોકો ભોજનના સમય પણ ધ્યાનમાં. રાખવો જોઈએ સમય. જંબુર સારી આદત છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું યોગ્ય નથી. તેનાથી શરીરને અ. અસર થઈ શકે છે તેલ વાલું. ભોજન ઓછું લેવું જોઈએ ચાલો તારે આપડે આજે એક સારા રસપ્રસ વિષય વિષય વાત કરી આપણેે ફરી મળીશું
ચોક્કસ તમે બહુ જ સરસ રીતે સમજાવ્યું
સરસ આવજો આભાર
એજ